હલો.
મારો અવાજ આવી રહ્યો હશે તમને અવા. હા આવી રહજ્યોશે.
હા તો આજે મેં તમને કેવાનો છે કે મારે કઈ ગાડી લેવી જોઈએ જેથી કરીને. એ મને સારી અને સરળ બને. સારા પૈસા માં મળી શકે તો મારે જાણવું છે કે તમે મને બે. શબ્દ કેવો કે મને હમણા કઈ ગાડી લેવી જોઈએ. આ સીઝનમાં.
તો તમારી પર્સનાલિટી પ્રમાણે જો મેં જોવા જાઉં તો તમારે કોઈ ગાડી જ ના લેવી જોઈએ. એક તો તમે સાવ પટલા છો. એમાં તમારે બોડી હોય તો તમારે આ બુલેટ છે, પછી બધી ગાડી ચાલે. પરંતુ હું તમને એક ગાડી સજેસ્ટ કરું જે આપણે શું પેલી? લુના ઉઠી ટીવીએસ ની લુના પેડલ વાળી. એ તમને ગાડી ચાલી શકે છે, એક સૌથી સારી ગાડી ગણવામાં આવે છે. અને એમાં એવું કે પેટ્રોલ પૂરું થઈ જાય તો પણ વાંધો નહીં, આવે તમે જાણો છો કે હણાં કેટલું બધું પેટ્રો ટોલની તંગી આવી ગઈ છે, હવે પેટ્રોલ નહીં હોય તો પેલામાં પેન્ડલ મારીને તમે જાય પણ પરંતુ આ બુલેટ તમારા કામ નથી બુલેટ મેં તમને મારી. પ્રેપર હતી કે બુલેટ લઈ લેવી છેાય પરંતુ એક તો તમારથી એક કગ ચાલુ થશે નહી. અને હવે તમે લેવા માંગતા છો, સ્ટાન્ડર્ડ બુલેટ સ્ટાન્ડર્ડ બુલેટ એવી વસ્તુ છે, કે સ્ટાન્ડર્ડ લોકો માટે જ બનાવેલી હોય. એ પટલા માણસો માટે બનાવે. બનાવેલી જ નથી હું છું હું પરુ મેં લેતો નથી કારણ મારું છે કે મારે જીતી લે, છેમ આ બધી નાની નાલી વસ્તુઓ અમે પકતા જ નથી, તમારે લેવી જો હોઈ તો પ લઈ શકો છો પરંતુ જો તમે કશે પડી ગયા તમારા પગનેવ તૂટી ગયો. તમારું જ નુકસાન છે, એટલે તમે જોઈ વિચા
હા તમે કીડ તો એકદમ બરાબર જ કીડું પણ મારે તો નથી, લેવી જોઈએ બુલેટ કેમ કે મારાથી સચવાટી પણ નથી એટલે મેં જાણું તો ઉના પણ એક તરફ સારી છે, પણ તેનો હમને ક્ર્રીઝ ચાલી નથી રહ્યો. એ માટે મેં હમણા સ્પ્લેન્ડર વિશે વિચાર્યું હતું તો તો મેરેપેડા લેવી જોઈએ સ્પન્ડરમાં માઇલેજ પણ સારું આપી આવે છે અને તે ચાારે પણ સ્મૂથ છે અને તેમાં સેફ્ટી પણ સારી છે, તો મારે સ્પ્લેન્ડર લેવી જોઈએ કે ના લેવી જોઈએ?
સ્પ્લેન્ડર તો તમારા માટે સારી જ ગણાય છે. સ્પ્લેન્ડર તમારે લઈ લેવી જોઈ પરંતુ મેં તો એટલું કહું છું કે સ્પ્લેન્ડર સારી પણ છે, અને એક ટાઈમે ખરાબ પણ છે. પણ મારે શું કેવું છું. એમ તો પેલાના લીધે એને શું કે પેલા? એટલે શેના લીધે કે માઇલેજ ના લીધે. એ તો એમ તો સારી જ ગણવામાં આવે છે. માઇલેજ ના કારણથી પરંતુ જો તમે આગળ એના જ વિશે જો જાણવા માંગો છો. તો પછી ચાલે તો તમારે પેન્ડલ પણ વાંધો નહી, આવે પેટ્રોલમાં પણ પોસાઈ રહે ને બધી રીતે પોષાઈ રહ છે એમાં તમારું શું માનવું?
હ તમાર કીધું બરાબર પોસાય પણ રહે છે. અને ના પણ પોસાય શકે તો મેં કેમ છ એક્ટિવ લઈ કેવ એકદમ તો સારી પડશે કે પછી ના વાતો હવે જાણ જ છો, કે એકદમ સારી રીતે હું ચલાવી શકું છું. તો મેં એક્ટવા લય લઉં સારું કે સ્પેન્ડર લય લઉં સારું તમે શુ કેહો
તમારે શું લેવાની ઈચ્છા છે મતલબ તમે એક્ટવા સ્પ્લેન્ડર કહો છો. તમે પહેલા બુલેટ ની વાત કરી પછી એ સ્પ્લેન્ડર ની વાત કરી હવે, એક્ટિવા પર આવ્યા છો. શું તમારે એક્ટિવા સેના પર્પોઝ માટે લેવી છે. એમજ ખાલી ફરવા માટે લેવી છે કે પછી કઈક એનું પણ કામ હશે તો તેના માટે લેવી છે.
મારે તો. સ્કુલ કામ ને ઘર કામમાં ઉપયોગ થાય એ માટે જ લેવી છે. તો મેં શું લે તે તમે કઈ કહોની
મારે તો ઘર કામ ના હારું ને સ્કૂલ જવા માટે જ લેવી છે. તો તે માટે મેં કઈ ગાડી લેમ એક્ટવા લેમ કે, સ્પ્લેન્ડર લેમ તમારે શું કેવું?
તમારે એમ તો જોવું એવું જ જોવા જાય તો મેર તો માનું એવું છે, તમે ટીવીએસ ની લુના લઈ લવ એ સૌથી થી સારું ગણવામાં આવે છે અને ગાડી એટલી રિલાયબલ છે કે તમારો પેટ્રોલ પણ તમે સો રૂપિયા ને પેટ્રોલ રાખશો તો વલસાડ છે ચીખલી છે એવું તો તમે આરામ થી જાય શકો છો અને ખેરગામ ના બી પંદર થી વીસ રાઉન્ડ એમને એમ તમે મારી જ શકો છો અને તેમાં એક અલગ પર્સનાલિટી બની જ જાય છે જેથી તમારે આજ લેવી જોઈએ અને એક્ટિવા ની એવી એકદમ પેટ્રોલ ખાવ વસ્તુ છે હા તમે સ્ટુડન્ટ એ હજુ તમાર અઢાર વર્ષ પર પૂર્ણ નહી થી હોયે એટલે તમારે ગાડી જ ના ચલાવી જોઈએ પહેલી વાત તો સાયકલ પર ને એવી જ સફારી કરશ ક કરવી જોઈએ અને મેં તો એટલું જ માન કે તમે લુના લઈ લોાવ એટલે તમારે ગાડીમાં પણ આવી જાય ને સાયકલ માં પણ આવી જાય તમારું એમાં શું માનવું મંતવ્ય છે મારું તો તમે માનો તો તમે આ લુણા જ લઈ લાવ એ બરાબર છે સસ્તી અને સારી ઘરને પણ સારા અને બધા સારા અને એક્સિડેન્ટ પણ નહી થાય એક્સિડેન્ટ થાય તો તૂટે પણ નહીં ગાડી આ સ્પલેન્ડર છે એક્ટિવા તમે એ બધી ગાડી માંડી વાળો ને લુના લઈ લાવ એ તમારા માટે સારું ગણાય છે
હા તમારી વાત કે થી બરાબર છે હું લુના લઈ લું છું પણ મને તેમાં જરા ઓકવાડ ફીલ થાય છે અને મજા નથી આવતી ખાલી લેવું તો મને શરમ જેવી આવે છે લેવાની અને બજાર માં નીકળો તો મજા નહી આવે છે જીક ઑકવડ ફિલિંગ લાગે છે તો તમે એવી કોઈ બીજી સારી ગાડી કેવો જે મારા માટે સારી રહેશે લુના કરતા બીજી
તો તમારા પછી એવું બધું કઈ લેવાય નહી તમારે ચાલતું જ વાયા જવાય એ તમારા માટે સારું ગણાય છે મારું તો એવુ ચાલવાથી સ્વાસ્થ્ય પણ સારું રહે અને તમે થોડા લાંબા પણ થાવ પતલા પણ થાવ અને તમારું સ્વાસ્થ્ય પણ ચાલુ રહે અને તમે જાણો જ છો કે ડોક્ટરને એ લોકો પણ કહે છે કે તમારે વધારે પડતું ચાલવું જોઈએ ઘરે બેસવા નહીં જો હવે તમે ગાડી પર ને થાય નહી બાકી તમે સાયકલ લઈ લાવ સાયકલ એવી લેવાની જે પ્રોફેસર છે તે પ્રોફેસર નથી તે એકક્ચુઅલી એ છે ને ખેતી કામ ને એવું જ બધું કરે છે પ્રોફેસર એ તો બીજા છે તો એ લોકોએ કઈ નથી લીધું પરંતુ એ બીજા છે કે તે લોકોએ લીધી હતી એ કઈ એક ગાડી લીધી હતી એવી ઇલેક્ટ્રિક ગાડી લીધી હતી હતી ટુ વ્હીલર તે ત‌મારે લઈ લાવે એ સારી આવે તમારું શું એમાં માનવું
હા તમે કીરડ એ વાર બરાબર છે ઇલેક્ટ્રિક ગાડીઓ સારી છે અને જેથી કરી ને આપડણે પેટ્રોલ નો પણ બચાવ કરીશ શકી તેમાં ખાલી આપણેે એક વાર ચાર્જ કરીએ તો ઘણા સમય સુધી ભરી શકીએ છીએ અને તે આપણા માટે સારી પણ રહે છે જેથી કરીને ઇલેક્ટ્રિક હું લઈ શકું છું
મારે
સ્કૂલ જવા માટે અને ઘર વપરાશ માટે એકદમ સારી અને બેસ્ટ ચોઈસ રહે છે તો ઇલેક્ટ્રિકમાં શું છેવા ફીચર આવે છે જે મને પરવડે
ઇલેક્ટિક માટે તો તમારે ઓલા તો લેવાય નહીિ કારણ કે ઓલા એક તો બહુ સ્પીડમાં ભાગે છે અને તમે રહી સ્ટુડન્ટ એટલે તમને ગાડી અપાય જ નહી અને તમે એક તો પાછા એ શહેરના સ્ટુડન્ટ ના કહેવાય એક તો તમે ગામડામાં ના સ્ટુડન્ટ ગણવામાં આવે છે એલે તમારે એમાં તો લેવા જ નહીિ કારણ કે ગામડાના સ્ટુડ એટલા જોર ગાડી ચલાવે છે કે બીજાને પણ નુકસાન કરે છે હું તો દોરોજ ના જોઉં છું કે એટલા બધા સ્પીડમાં નીકળે છે અને એ એના કરતા ઇલેક્ટ્રિકમાં જ આવે છે ચાલીસ થી પચાસ ની સ્પીડ પર જાય એવી ગાડી મસ્ત અને એક્ટિવા ટાઈપ જ આવે છે એટલે તેમાંથી તમારો લુક પણ ના ખરાબ થાય અને તમારો રોલો પણ ગમતો રાખે એ માટે એમાંની આપડે ગાડી લેવી જોઈએ કે તો તમને લૂકમાં પણ પરવડે ને બધી રીતે હેઠર કરીને આવતી છે એ ગાડી એ તમારે લેવી જોઈએ એ વધારે સ્પીડમાં પણ ના જાય અને શાંતિ જાય અને તમારો વોટ પણ અલગ પડે અરે એમાં પછી ચશ્માનેવું બધું પહેરીને જવા પડે સુુરમાં એ હવે તમે એ બધું ના પહેરીને જાવ તો પછી તમારો કોઈ દિવસ વોટ ન પડે અનેને તમે પહેલા પહેલી વાત તમે વટ શું કામ પાડવાનું તમે તો સ્કૂલ માં જાવ છો તમે ભણવા જાાવ છો તો પછી એ બધા વટ પડવાના ના હોય બરાબર તમારે એટલે વોટ નહી પાડવાના તમે ભણવા જાાવ છો ભણો પેલા પછી એ બધા ધંધા કરજો તમાર આમાં શું માનવું છે તમે બોલો આ ગાડી
હા તમે કેવી રીતે આ રીતે સાચી છે પણ હા અમે લઈ છું પેલી ગાડી તમે શું કીધું નામ એક વાર પાછો જણવા મળ તમે પેલી ગાડીનું નામ શું કીધું એ પથી હતું ત
એ ગાડીનું નામ હઠળ છે પરંતુ તમારા કામની નથી હવે તમે એક તો સ્કૂલ માં અભ્યાસ કરો છો તમારે સ્કૂલમાં આવો છો તો તમારે ચાલતું જ જવાનું હોય અને બસો તમને લેવા હા તો ગાડીની શું જરૂર તો એ કવાનું છે
હામે કિરટ એકલેમ બરાબર છે અ સ્કૂલ માં બસ પણ આવે છે મેં તો બસમાં જાવશું પણ મારા ઘરના નથી માંગતા કે બસ માં ભાડું ખુબ જ વધારે હોય છે જેથી કરીને મારા ઘરના કે છે કે તમે ગાડી લઈ આવો તો મારે તો એવી ચોઈસ માં તો બુલેટ ની ચોઈસ સાડી પણ અમે કીધું કેીધ એ અમને ના ફર પડે તો હું બીજી ગાડી લઈશ તો હું પે ત મેં કીધું ત મોલા તો નહી લઈ શકું એ મારે તમે ઓથર કીધ ઓથર અમે લઈ શકીએ પણ હવે તમે ના પાડી રહ્યો અ હવે બસ માં જ જઈશ પણ હમને ગાડી ન મહત્વ એટલું છે કે આપણને ઘર ગમને બધ જગ્યા ગાળી નો ખાસ ઉપયોગ થતો હોય છે તો તમારા પર કઈ કઈ ગાડી છે એમને જણાવો નહી
પર તો ત્રણે ત્રણ સ્પ્લેન્ડર જ છે બીજી તો એક બુલેટ છે પછી એક ફોર વ્હીલ છે એક જી વગન છે એ બધી ગાડીઓ બધી ખતી છે હવે એક્ટ એ ના ગાડી તો અ પકડતા પણ નથી અમે આ બધી મોટી મોટી લેજડ ગાડી હોય ને એવી જ અમે પક કરીએ છીએ હવે આ બધી નાલી ગાડીનો અમને શોખ પૂરો થઈ ગયો ને અમે તો અમારા સ્કૂલ ના ટાઈમ તો અમે ગાડી પણ ના અડતા અમે તો સાયકલ માં જતા બી એકવીસ એકવીસ વીસ વસ બાવીસ હજારની સાયકલમાં જાતો એકદમ રોલો પડતો અલગ બધી વધધું મારા હાથમાં જ બધું ચાલ એવો રોલો પડતો એટલે તો મારું તો એટલું જ માનવું કે બસ ને એ બધું છોડો એક સાયકલ લઈ લાવ ને એક બુલેટ લઈ લવ પછ સાયકલ લઈને જવાનું બજાર માં નીકળ તો બુલેટ લઈને જવાનું એટલે તમારો રોલો પણ એવો સારો એવો ચાલતો રહે તમાર શું માનવું એમાં
હા તમે કી રડ એકદમ બરાબર વાર છે હું મારે ત સાયકલ તો એકદમ મસ્તી આપી છે મને અમારી સાયકલમાં એકદમ બધા નવા નવા ફુચર છે ગિયર છે લાઈટ છે બહુ બધા ઘણા ઘણા ફીચરસ છે જેથી કરીને અમને સાયકલ અમારી ખુબ જ ગમે છે હા મારે બુલેટ લેવી છે હવે મારા પપ્પા ને હું મનાવું અનેને કહું કે મને બુલેટ જોઈએ તો આ બુલેટ કઈ લેવા જોઈએ સ્ટાન્ડડ લેવા જોઈએ કે ક્લાસિક લેવા જોઈએ
મારા મંતવ્ય પ્રમાણે તમારે સ્ટાન્ડર્ડ લેવા પડે તમે એક તો ર્યા પ કેટલા માણસ ત તમારથી ક્લાસ્ટિક તો બહુ ઊંચી આવે તો તમારથી પહોંચાશે પણ નહીં એટલે તમારે મેડમ તમારે ચલાવી જ ના જો તમાર પર સાયકલ છે તો પછી શું કરવા તમે ગાડી ગાડી લઈને જવાની વાત કરો છો મારે તો એજ નહિ સમજ આવતી મારે ગાડી લઈ જ નહીિ જવાની તો મારે સાયકલ છે એકવીસ હજાર વાળી તો એકવીસ હજાર વાળી સાયકલ લઇ જાાવ પછી તમે બીજું બધું બાકીનું કામ કરજો મારે તો એટલું જ માનવું છે અને બીજું એ તમે ગાડી લેવાના છો તો સ્ટન્ડર્ડ જ લેજો તે પણ નવી નવી પેટી પેક
હા તોમે કીરું બરાબર હમણાં અમે શોધી જ રહ્યાીએ મારા પપ્પા એ કીર્યું છે કે બુલેટ લઈએ તો અમે શોધ જ રહ્યા છીએ તો અમે એ ક્યાં જઈ મળશે આપડ ખ ગામ નવસારીમાં વલસાડ જિલ્લા માંથી ક્યા કં મળશે ત કઈ લોકેશન અમને બતાવશ
એતો વાત તમારી સાચી છે તમારે હ મારે એટલું ગ તમે તમારા પો પ ના પગેલા એ તો પપ્પાને તો બધા લ આપે એ તો વાત તમારી સાચી છે પણ એ તો એ લોકો ના માટે લે છેને તમારા માટે તમે જા આ લઈજો બીજાના પૈસા ના લેવું જોઈએ એ તો વાત તમારી ખોટી છે દન ખોટી છે એટલે પોતે પોતાના પગે ઉઊભી રહીને પછી લેવાનું અને તમને બુલેટ જોઈતી હોય એ તો બધી ઘણી જગ્યાએ બધી મળી જાય છે મેં ભી વેચવાનો છ તરે મારે પાછી લેવા માંગતા હોય તો લઈ શકો છો પરંતુ મારી એટલી બધી પાવરફુલ નથી અને તેવી જોઈ એવી નથી પણ ચા લેવી છે જો તમારે બીજી લેવી હોય તો નવસારી છે પછી ચીખલી છે બીલી મોડા છે વલસાડ છે વાપી છે બારડી છે પછી તંથી સેલવા છે દમણ છે એ બધા ઘણા બધા એરિયામાં તમને બુલેટો મળી રહે છે અને તે પણ સસ્તા ભાવ મળી રહે છે હમણાં જ મારો એક ફ્રેન્ડ લાવ્યો હતો સ્ટાન્ડર્ડ લાવ્યો હતો તેને એ જે બે લાખમાં જેવી પડી હતી તમારા પર તમે પોતે તો કમાતા નથી એક તો તો પછી તમે બે લાખ બધા શું કરવા બગાડવાના મારે એટલું જ કેવું તમે પોતાના પગે બગાડજો એને એતો થઈ કે તમને લઈ આપ ની વાત પણ તમે જાતે પોતાના પૈસા તમે લાવ એ તો તમને ઘર થી લઈ આપતા છે એટલે તમે લાવ છો ઘરના થોડી ઘરના પાછ તો ગાડી છે જ ને અલગ થી લઈ જવાને તે માટે
હા તમારી વાત બરાબર છે અમારા પર ગાડી તો પેલા થી જ ઘણી બે છે પણ એ તો મેમે થોડી જીત કરી છે એટલે મને લઈ આપવાના છે તો મેં જાણી તે હિસાબે હવે મેં લઈશ કે બુલેટ લ હશ કેબર મારો તો ક્યાં છે ઇલેક્ટ્રિક ક લેવાનો તો હું ઇલેક્ટ્રસ રહી અને સાયકલ પણ છે તો અમારા ખ્યાલથી તો હમ મે સાયકલ થઈ જયા બડું કામ ચલાવીશ અને હું જયારે મોટો થઈને મારા પગવાર ઉઊભો રહીશ ત્યારે હું મારા ી ગાડી લઈશ તોમે કીધું વાર એકદમ બરાબર છે તો ચાલો તો મળીએ પછી નઈ તમે વેચાર શબ્દ ક્યાં માંગો છો કઈ
હા આમ કેવા જ માંગુ છો ને હવે તમે વિચાર્યું છે ઇલેક્ટ્રિક લેવાનું તો ઇલેક્ટ્રિક જ લેવા ને બુલેટ તો એ તો થઈ તમે તમારા પોતાના પૈસે લેજો હવે એને માગી છે તો એ બો તમે માણસ જે વસ્તુ આપણેે ભાગ્યમાં લખેલી હોય છે એજ વસ્તુ આપણને મળે છે બીજી વસ્તુ તો મળતી જ નથી જેથી આપણે જઝીર ના કરવી જોઈએ અને આપણને જે મળે તે ખાયા કરવું જોઈએ અને આપડણે જે મળે તે આપણે લૈયા કરવું જોઈએ જેથી આપણને ભગવાન કહેતા નથી કે તમે જીત કરીને બધું માંગો પરંતુ ભગવાન તમને ઓટોમેટિક આપી જ દે છે પણ ખાલી તમારે રાહ જોવી પડે છે અને એના માટે તમારા પર સમય હોવો જોઈએ જો તમારા પર સમય સારો હોય અને બધી વસ્તુ સારી હોય તો તમને બધું ઓટોમેટિક મળી જ જાય છે જો હવે તમે કીધું તેમ કમર પર કેટલી એકવીસ હજાર વાળી સાયકલ છે પછી તમે હમણાં ઇલેક્ટ્રિક સ્કૂટર લેવાની વાત કરો છો પછી બીજું એક તમે બાઈક છે એક તો ઘરે તો પછી તમે શું કામ આટલા બધા પૈસા બગાડવાની વાત કરો છો એક તો તમે રહી્યા ઇલેવ ટ્વેલ્થ સ્ટેન્ડર્ડમાં તો એ આગળ જ તમને વધારે પૈસાની જરૂર થાય એના કરતાં એટલા જ પૈસા તમે હમણાં બચાવશો તો તમને આગળ જતા કોલેજ છે પછી બીજું કઈ તમે ધંધો કેવું કઈ ખોલવાનો હોય તો તેના તને મદદરૂપ બને જેથી તમારે આગળ જતા વધુ મદદ થાય તે તમારું શું માનવું છે
તમારી વા ખી એકદમ બરાબર જ છે કે મેં હમણાં મારે પૈસાનુંું સેવિંગ કરવું જોઈએ જેથી કારણે મારે અગાડી જતા હું મારા પૈસાથી બડું કરી શકું છું જે કોલેજ છે અને મારા મમ્મી પપ્પા ના પણ પૈસા નથી વેસ્ટ કર કરી શકું છું અને મે મારા પૈસામને જે પણ મને પૈસા મળશે તે બચાવીને હું કોલેજ અને આગળ જ તમે મા પોતાનો પણ બિઝનેસ શકો છું તે પૈસાથી એટલું જ મારે તો કેવું છો તો ચાલો તો પછી મળીે
એમ તો મેં મારે એટલું જ કેવું છે કે આપડે આપણા પૈસા જો બીજું એ કે એટલે આપડે ઈન્વેસ્ટ કરવા જોઈએ આપડે બચત કરવી જોઈએ બચત ના પૈસાથી જ આપડે વધું બનાવવું જોઈએ આપડણે જાતે જ કરવું જોઈએ એટલા
છે
એક તો આપડે પછી જો ઈન્વેસ્ટ કરશું તો આપણા માટે જ સારું કેમ કે આપડા ફ્યુચ માં પણ આપને પૈસાની જરૂર પડવાની છે તમે જાણો જ છો અને હવા જો આપણે પૈસા મહોત્સવમાં જો પતા રહીશું તો પછી કેમનોક મેળવશે એટલે એટલા માટે મારું એટલું જ માનવું કે તમે આપણે આપડણે ઇન્વેસ્ટ કર રહેવું જોઈએ અને તમે તો અગિયાર બાર ની ઉંમરમાં છો અને તમે મને ખબર છે ત્યાં લગી તમે કોમર્સ વિષય લીધો છે કોમર્સ વિષયમાં તો ઘણું બધું શેર માર્કેટ આવે છે પછી ઇન્વેસ્ટમેન્ટ કઈ રીતે કરવાનું ક રિલેટેડ બધું આવે છે તો તમે એમાં બધે ઇન્ટરેસ્ટ ધરાવો અને જેથી કરીને તમને વધારે પડતું બધું મળી રહે અને તમને આગળ જતા વાંધો નહીં આવે તમે શેર માર્કેટ વિશે જાણો છો તમે મને નોલેજ આપી શકો છો અને હું પણ તમને નોલેજ આપી શકું કારણ કે હું મને બધું ખબર છે શેર માર્કેટ તમે જાણવા માંગતા હોય તો પછી તમને નોલેજ આપું તમે તો ર કોલ કોમર્સ ના સ્ટુડન્ટ તમે બોલો તમે સમજાવી શકો છું
હ મેં થોડું બધું જાણી છે શેર માર્કેટ વિશે કે શેર માર્કેટમાં આપડણે પૈસા ઇન્વેસ્ટ કરી શકાય છે અને થોડા ઘણા પૈસા લખી આપણેે કેન્ડલ ઉપર જવાથી આપણાના પૈસા વધારે મળી રહે છે અને આપણે થોડા ઘણા લોસમાં પણ જઈ શકીએ જેથી કરી શેર માર્કેટ આજનું માર્કેટમ થોું ટીમ ચાલી રહ્યું છે જેથી કરીને ઘણા લોકો ના પૈસા લોસમાં પણ ગયા છે અને કાલનું માર્કેટ હમણાં માર્કેટ આપડે જોઈ રહ્યો ઘણું સારો ખરડો છે જેથી કારણે ઘણા લોકોને પ્રોફિટ પણ થયું છે તો અમને એટલું બધું નોલેજ નથી કે કે પણ થોડું બધું નોલેજ છે અમે અમને નોલેજ આપો થોડું બીજું અમને કે શેર માર્કેટમાં શું ચાલે છે અને શું ચાલી રહ્યું છે હમ હાલે તો તમે
ટમેટો હમણાં જો કે ઇલેવન ટ્વેલ્થ સ્ટેન્ડર્ડમાં હશે એટલે તમારે તો બધું ફ્યુચર એન્ડ ઓપ્શન માં પડવું ના જોઈએ પરંતુ તમારે સ્ટોકમાં જ ઇન્વેસ્ટ કરો છે સ્ટોક માટે તમારે ઘણું સારું કહે આવે છે સ્ટોકમાં તમારે જેટલું ઇન્વેસ્ટ કરશું એટલું તમારા માટે સારું છે અને બીજું એ કે આઈપી છે ઈી છે એવું બધું તમારે